હા જય શ્રી કૃષ્ણ કેમ હા કેમ છે?
બસ મજા તમને કેમ છે?
બસ સારું છે હો તો આજે આપણે છે ને અત્યારે આપણે જોઈએ છીએ કે ખુબ જ પોલ્યુશન અ થાય છે કોઈ પણ રીતે તો એની ઘણી બધી આડઅસરો આપણા જીવન ઉપર પડે છે. તો આપણે એના વિશે થોડીક વાત કરીએ કે આ પોલ્યુશન છે એ કેટલી બધી રીતે આપણે હ જોઈએ તો આમ કેવું કે વાતાવરણનું થાય છે પાણી નું પોલ્યુશન હોય છે. જે બધી જમીનનું પોલ્યુશન હોય છે. તો આપણે એ એ બધી જ રીતે આપણને આપણા જીવન ઉપર એને આપણા ઉપર બહુ અસર કરે છે
હમ
તો આપણે એને ઓછું કરવા માટે આપણે શું કરવું જોઈએ એ આપણે થોડીક ચર્ચા કરીએ કે આ આપને બહુ જ નુકસાન કરે છે આપણે જુદા જુદા રોગો થાય છે એને લીધે તો આપણે શું કરવું જોઈએ એના વિશે આપણે થોડીક આજે ચર્ચા કરીએ તો પ્રદૂષણ છે હા પ્રદુષણ છે એ આપણે આજે જોઈએ તો આજના જમાનામાં આજના જે સમય છે એમાં ખૂબ જ ગંભીર સમસ્યા છે. એટલે આપણે જોઈએ છીએ તો હવા છે, પાણી છે, જમીન છે, પછી આ મોટા મોટા અવાજો છે. એ એમાં કેટ લા બધા આપણને હાનિકારક બધા પદાર્થો ભળી જાય છે અને પર્યાવરણને આપણે આપણે નુકસાન પહોંચાડે છે તો એ પ્રદૂ સણ એનું મેન તો પહેલાં તો એક જો કારણ જોઈએ ને તો વધતી જતી વસ્તી છે.
હા
આપડે અત્યારે જે વસ્તી વધે છે ને એને લીધે કેવું થાય છે કે ગીચતા વધે છે એને લીધે આપણે જોઈએ છેએ કે વા તાવરણની અંદર વાહનોને એવું બધું વધી ગયું છે એનો ધુમાડો છે. તો એ પછી એટલો બધો ઘોંઘાટ થતો હોય છે તો એ બધું તો આ એક બહુ ગંભીર સમ સ્યા બની ગઈ છે આપણા માટે
હમ સાચી વાત છે. અત્યારે હવા હવાનું પ્રદુષણ છે, પાણીનું પ્રદુષણ છે, પછી અત્યારે જમીનમાં પણ આપણે જે કચરો ફેલાવીએ છીએ પ્લાસ્ટિક ફેલાવીએ છીએ તો એનું પ્રદૂષણ થાય છે. ત્યારે અત્યારે જે તીર્થ સ્થળો છે. ત્યાં પણ લોકો જઈ જઈને કેટલું પ્રદુષણ ફેલાવે છે અને ત્યાંની કુદરતી જે કુદરતી જે દૃશ્યો હોય છે. એમાં પણ પ્રદૂષણ દેખાય છે કે હવે તો પેલું કેદારનાથને બદ્રીનાથને જાય છે. ત્યાં પ્લાસ્ટિકની બોટલો અને બધું લઈને જાય છે તો તો કેટલું બધું પ્રદુષણ ફેલાય છે અને ત્યાં ત્યાં જે કુદરતી વાતાવરણ હોય છે એને નુકસાન કરે છે
હા એટલે લોકો આપણેે જાતે જ આપણે આપણી જાતે જ આ બધું પ્રદુષણ ફેલાવીએ છીએ પણ એ એના માટે હા એમાં ખાસ કરીને હવામાં તો એટલું બધું પ્રદૂષણ જાય છે કે આપડે જોઈએ તો હવે બધા બધાના ઘરે બે બે ત્રણ ત્રણ વ્હીકલ હોય ફોર વ્હીલ હોય અને બધ જતા હોય તો એ ધુમાડો પછી કારખાનાઓ હોય એટલા બધા વધી ગયા છે એનો બધો એ ધુમાડો અને એમાંથી એક પ્રકારની સ્મેલ વાળો ધુમાડો આવે છે જે આપણા સ્વાસ્થ્ય અને આપણા ફેફસાને બહુ નુકસાન કરે છે પછી આપણે ઘણી વખત કચરો સળગાવતા હોય પછી આ એમાંથી જે કેમિકલની ફેક્ટરીઓ હોય એમાંથી જે ઝેરી ધુમાડો નીકળતો હોય તો એ બધું આ બધું હવામાં પડે અને એ જે આખું પ્રદૂષણ છે એવી એ બી હવા આપણે શ્વાસમાં લઈએ છીએ તો એને લીધે આપણને અ કેવી કે અ ફેફસામાં નુકસાન થાય દમ છે એલર્જી છે એવા બધા રોગ થાય છે તો એ આપણે બધું થોડુંક કંટ્રોલમાં કરવું જરૂરી છે
હા સાચી વાત છે અ વાપી ને અંકલેશ્વર ને એ બાજુ તો જે જીઆઈડીસી એરયો છે ત્યાં તો એટલી બધી સ્મેલ આવે છે અને લોકોને ખંાસી થઈ જાય ત્યાં સુધીની ગંદી સ્મેલ આવે છે કે લોકો ત્યાં સ્વાસ્ નથી લઈ શકતા અને તેના લીધે લોકોને ખાંસી છે શરદી છે એલર્જી છે અને શ્વાસના રગો રોગો જેમ કે દમ ને એ બધું એ બધા રોગો થાય છે એના લીધે લોકોનું આયુ પણ ઓછું છે થાય છે
હા અને છે આપણને ગળામાં ગળ હા ગળામાં બળતરા થાય આંખો બળે છે એ એ બધું અને સ્કીિનને બહુ પ્રોબ્લેમ થઈ જાય છે તો આ બધું છે તો હા હવે એ સ્કીિન ના પ્રોબ્લેમ તો થોડુંક પાણીના પ્રદુષણને લીધે થાય છે ભલે આ નદીઓ જ છે તળાવ છે પછી એની અંદર આપડે જોઈએ તો એ ફેક્ટરીઓ વાળા શું કે એનું ગંદુક પાણી એમાં રસાયણ અને બધું કેમિકલને બધું હોય એવું ગંદુ પાણી એમાં જવા દે છે તો એ બધું પાણી પછી જો આપણને અ પીવામાં અને વાપરવામાં આપણે વાપરીયએ છીએ તો એ એનાથી આપણને ઘણું બધું એ સ્કીનના પ્રોબ્લેમ થઈ જાય છે ને નદી તળાવ ની અંદર જે બધા જ જીવો હોય છે જળચર જે જીવો એ પણ મરી જાય છે ઘણી વખત એવું પણ થાય છે
હા સાચી વાત છે એકક્ચુલી જે અ પ્રદુષિત પાણી આપણે પીવામાં આવે તો આપણને પેટના રોગો થાય છે કે ફેફસા ના રોગો થાય છે કે એ થાય છે અને જો વાપરવામાં આવે તો સ્કીન સ્ સ્કીન રિલેટેડ પ્રોબ્લેમ થાય છે એટલે પ્રદુષિત પાણી વાપરવાથી આપણને શરીરમાં બહુ સારું એવું નુકસાન થઈ શકે છે એમ
હા અને આ જમીનનું પ્રદુષણ તો આપણેે એટલો બધો કચરો ખાસ કરીને તો પ્લાસ્ટિક, પ્લાસ્ટિકની કોથળીઓ આપણે બહુ વાપરીએ છીએ, પ્લાસ્ટિકની બોટલો પાણી માટે છે કે પછી ઠંડા પીણા માટેની હોય છે તો એ બધું આપણેે પછી અ જમીન ઉપર જ નાખીએ છીએ તો એને લીધે કેવું જમીન નું પ્રદુષણ થાયને એ એ ઉપરાંત ખેતીમાં પણ આપણે જોઈ છે તો રાસાયણિક ખાતરોનો ઉપયોગ વધી ગ્યૌ છે
અને જંતુનાશક દવાઓનો ઉપયોગ પણ વધી ગયો છે એટલે એને કારણે એવું થાય કે જમીનની ફળદ્રુપતા ઘટી જાય તો એને લીધે જે પાકો હોય છે પાક હોય એની અંદર પણ એ બધું કેમિકલ આવે છે અને એ આપણા સ્વાસ્થ્યને બગાડે છે
હા, હવે તો હવે તો ખેડ ખેડૂતો બી વધારે પાક લેવા માટે જે યુરિયા ખાતરનો ઉપયોગ કરે છે તેના લીધે પણ જમીન પ્ર પ્રદુષિત થાય છે અને અમુક ટાઈમ સુધી એ યુરિયા ખાતરનો ઉપયોગ કરે ને તો અમુક ટાઈમ સુધી સારો એવો પાક મળે છે અને પછી અ જમીન એકદમ બિનફળદ્રુપ થઈ જાય છે એના લીધે પણ જમીનનું પ્રદૂષણ ફેલાય છે
હા અ એ પછી આપડે જોઈએ છીએ તો આપડે હવે વસ્તી વધતી જાય છે એટલે ગીચ વસ્તી એને લીધે આપણને, આપણને જે અવાજનું પ્રદૂષણ બહુ થઈ જાય છે એને લીધે વાહન ના હોર્ન બહુ વાગતા હોય છે આપડે જોઈ છે કે જ્યાં રસ્તામાં જતા હોય આપણે તો એ થાય છે પછી અ કાઈ પણ નાના મોટા પ્રસંગ હોય કે તહેવારો હોય ત્યારે ડીજે ને પેલા મોટા મોટા લાઉડ સ્પીકર રાખવામાં આવે છે તો એ, એ એક ધ્વનિ પ્રદૂષણ જ કહેવાય છે તો કાર કારખાના ના જે બધા હોય છે, ફેક્ટરીઓમાં અવાજ મશીનો ના અવાજ ને તા હોય છે એ બધું તો એને લીધે આપણને કેવું માનસિક તણાવ થાય ઘણી વખત આપડા માથું દુખી જે પછી ઊંઘ ઓછી થઈ જાય આપડે એને લીધે કાનના પ્રોબ્લેમ થઈ જાય છે તો આ એમાં ગીચ વસ્તી આ આપણે આજુબાજુ રેતા હોય એ લોકોએ મોટે મોટે થી ઘણી વખત અ આવું મોબાઈલને એવું ચલાવતા હોય છેને પછી આપણને એને લીધે કેવું આમ માથું દુખે ને એવું બધું થાય
હા, સાચી વાત છે માથું દુખે છે પછી માનસિક તનાવ થાય છે માઇન્ડ માઇન્ડ ચીડચિડિયું બની જાય છે એ બધી પ્રોબ્લેમ્સ બો જ થાય છે કે આપણે થોડીક વાર પણ થોડીક વાર આમ છોકરાઓ પણ અવાજ કર તા હોયને આપડે એ લોકો પાસે રહીએ ને તો એ તો બી એવું થાય છે કે માથું દુખે છે ને ચીડ ચીડ થાય છે ને એમ એટલે હવે હવે શું છે હવે આપડે છોકરાઓ મોટા થઈ ગ્યા એટલે નાના નાના છોકરાઓ રમતા હોય તો પણ આપણને થોડું પ્રોબ્લેમ થાય છે અવાજ કરીને એમ.
તો આપણે એમ થાય હા મા તો આપણને નથી હવે ગમતું એના જેવું થઈ ગ્યું છે.
હમ્મ એટલે ચીરચીડા પણું બો થઇ જાય છે.
હા અને આ કેવું ગ્લોબલ વોર્મિંગ એને લીધે જ આ બધું થઈ ગ્યું છે તો આપણે જો પ્રદુષણ ઘટાડીએ કે જો વૃક્ષો વાવીએ પછી પ્લાસ્ટિક નો ઓછો ખો ઉપયોગ કરીએ. અને આમાં બને ત્યાં હું દી આ અ વાહનો ઓછા વાપરીએ કચરો કચરા પેટીમાં જ નાખીએ. તો આપણે આ પર્યાવરણને બચાવી શકીએ અને આપણે એક આ પ્રદૂષણને ઘટાડી શકીએ.
હલો.
હમ્મ હા તો એ રીતે આપડે કેવું કે હા આવે છે અવાજ.
હા આવે છે
તો એ રીતે આપડે કેવું કે પર્યાવરણને આપણે આપણું જે છે એને આ પોલ્યુશન થી બચાવવા માટે આપણે જ જાગૃત થવું જોઈએ તો આપણેે જો હમ્મ
આપણે જ પોતે આપણેે અત્યારે ઈન્ડિયામાં જ એકસો વીસ કરોડ છીએ તો આપણે ખાલી આપણા બર્થ ડે ના દિવસે એક વૃક્ષ વાવીએે ને તો પણ પૃથ્વી હરીભરી થઈ શકે છે
સાચી વાત છે તો આજે આ પોલ્યુશન વિશે વાત કરીને ખુબ મજા આવી તો બીજા ટોપિક સાથે પાછા મળીએ બાય જય શ્રી કૃષ્ણ